હેલો.
હલો.
હાઈ.
હા એ.
કેમ છો?
બસ મજા છે, તમે કેમ છો?
અમે બસ મજા છે, જમ લીધું?
હવ તમે?
હા શું હતું જમવાનું?
જમવાવામાંજ ખીચડી જતી.
અચ્છા સારું ખીચડી ભી ખવાય.
ના ના ખવાય નહી કો ના ખવાય.
હા એ જ સાચો ખોરા કે.
યસ યસ ફુલ ઓ પ્રોટીન હ.
હા. અમે ભી ખીચડી ખાધી.
અચ્છા.
હા.
સરસ કેવા તમે બી ખીચડી ખાવ છો.
હા હા ખીચડી તો ખવાય જ ને.
હમ.
સુું કરતા હતા?
કઈ નહીિ બસ બેઠા છી એ મસ્ત ખુલી હવામાં.
હમ હમ સારું કેવાય.
તમે શું કરો છો?
બસ કઈ નઈ પેકિંગ કરીે છે ટ્રીપમાં જવાની.
એટલે હા બસ કાલે પછાળના જ મારી ફ્લાઈટ છે.
હમ હમ કઈ બાજુ જવાનું છે?
આમ ઋષિકેશ. હા જાય જ છે ને દિલ્હી સુધી ફ્લાઈટ છે.
અચ્છા અચ્છા સરસ કેમ અત્યારે ઋષિકેશ?
હા ટ્રેકિંગ પર.
ઓકે.
ફ્લાવર વેલી પછી એક ગુરુદ્વારા છે.
હમ, બીજું?
પછી દેવ પ્રયાગ.
સોન પ્રયાગને કઈ નથી?
હમ.
સોન પ્રયાગ કરીને બી જગ્યા છે.
અ એટલે છેમ પેકેજ ઉપર જ છે એ પછી લઈ જશે.
અચ્છા તો તમે પેકેજ ડિસ્ક્રાઈબ નથી કર્યું કઈ?
ઇન્સ્ટન્ટ આજે જ પ્લાન કર્યું ને બસ નીકળી જઈ.
બહુ જલ્દી છે.
હા એટલે હું વર્ષમાં એકાધ બે વાર તો આવી ટ્રીપ લઈ લઉ. આમ માઇન્ડ રિલેક્સ કરવા માટે.
ના એ તો છે કારણ કે તમાર ઉપર સ્ટડીઝ નોને બહુ પ્રેશર રે તો આ થોડાક દિવસ માઇન્ડ ફ્રેશ થઈ જાય.
સ્ટડીઝ પાર્ટ ટાઈમ જોબ ફેમિલી બિઝનેસ આ બધું એક સાથે હેન્ડલ કરી એટલે બહું સ્ટ્રેસ આવે એટલે એક હા.
હમ્મ હમ્મ. સરસ કેવા તમે ફેમિલી બિઝનેસ પાર્ટ ટાઈમ જોબ બધું એક જ જોડે કરી શકો તમે
હા એટલે પછી શું કે એમ થાય કે વર્ષમાં એકાદ બે વાર આવી ટ્રીપ લઈ લે તો માઈન્ડ રિલેક્સ થઈ જાય આમ બધા કામથી દૂર આરામ પોતાની જ દુનિયામાં
અચ્છા તમારી કોલેજ વાળા કઈ એવું નહી કરતા? માઇન્ડ ફ્રેશ તમારું થઈ જાય મગજ શાંત થઈ જાય.
એટલે હું કોલેજ હાફ ડે ઉપર જ જાઉં છું કેમ કે પછી મારી જોબ ન ટાઈમ થઈ જાય. ફેમિલી બિઝનેસ તો આમું ફોનથી જ પતાવી દઉમ કે કેમેરામાં જ. એમ એવું છે પર્સનલી ક્યારેક વીકમાં બે વાર જઉ કેમ ત્રણ વાર જઉ અર્જન્ટ હોય તો કેમ એટલું બધું ના જઉ
સાનો બિઝનેસ છે તમારો
એક્સપોર્ટ એક્સપોર્ટ ઇમપોર્ટ નો
અચ્છા અચ્છા અચ્છા અને તમે સેમની જો નોકરી કરો છો.
હું આઈટી કંપનીમાં પાર્ટ ટાઈમ જોબ કરું છું. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં.
પોકાર
હી જી
કર શું છે તમારો.
ફોર્ટી અરાઉન્ડ જે એઝેક્ટ તો ના કેહેવાય પણ ફોર્ટી અરાઉન્ડ છે.
અચ્છા સરસ કેવાતો તો તમે લાખોની ઇન્કમ છે તમારી.
હા એટલે એમ સારું નીકળી જાય એમ.
અચ્છા તો તો તમે રીષિકેશ કેમ જાવ છો ફરવા આઉટ ઓફ ઈન્ડિયા જાઓ ને.
ના એટલે કે પેલા મારું ટાર્ગેટ છે કે ઈન્ડિયામાં જ ફરવાનું.
અચ્છા.
હા ઇન્ડિયા કમ્પ્લીટ થાય એટલે આઉટ ઓફ ઈન્ડિયા જવાય વર્ષમાં એક વાર આઉટ ઓફ ઈન્ડિયા નહી પણ મેઈનલી પેલા ઈન્ડિયા એમ.
અચ્છા ભારત
હા ને આવા ટાઈમ શું હે કે અ મોન અ વરસાદની સિઝનમાં.
હમ્મ.
આપડે ઈન્ડિયામાં ટ્રેકિંગ કરી તો આ મજા આવે એમ
હમ્મ હમ્મ હમ્મ હમ્મ.
બધું આમ આજુબાજ હા બધું આમ નીલું નીલું હોય. હા ઝરના હોય હા.
હમ્મ સરસ બહુ મજા આવે.
હા એટલે જ.
તમે અમને કીધું હો તો અમે પણ જોડે ટિકિટ લીધી
એટલે હવે તમારું બધું દિનચર્યા બહું ટાઈટ હોય ને. એટલે કીધું કે હું એકલી જ જઈ આઉ હું એકલી જતી હો મોસ્ટ ઓફ ધ સોલો ટ્રાવલિંગ હોય ને. એક વાર હમણાં આ ચોમાસામાં જઈશ ને એકવાર અ નવેમ્બર. નવેમ્બર મહિના કે ડિસેમ્બર મહિનામાં એક વાર શિયાળામાં જઈશ.
અચ્છા અચ્છા તો શિયાળામાં તમે જાઓ તો જરાક તમને યાદ કરજો.
ચોક્કસ.
હા તો શું શું તમે તૈયારી કરી છે તમારી.
હા બધું જો હમણાં તો વરસાદ નુ હશે એટલે હાઈગ્રીડ વાળા શૂઝ પછી આમ ઓલા કપડા એવા. કે જલ્દી સુકાઈ જાય ને કમ્ફર્ટેબલ હોય ટ્રેકિંગમાં.
હમ્મ હમ્મ હમ્મ.
આ બેગ પેક પછી થોડુંક બધું આમ ઈમરજન્સી કીટ કેવાય કપડાં તો જેટલા બને એટલા ઓછા લઇ જવાનું. હા.
મેડિ ખીટ કે.
હા એજ મેડિકલ એમ એમરજન્સી કિટ.
યેસ યેસ.
હા અને બેગ કે એવો કે જે વરસાદમાં સુકાઈ જાય.
અચ્છા.
વટરપૂફ બેગ લેક ક્ટ્રોનિક ગેજેટ જેટલી જરૂર હોય એટલું જ લઈ જવાનું. બધું મિનીમલ
તમારી આઈડી પ્રૂફ ઓળખપત્રને લીધું જ છે ને જોડે.
હા એ તો છે પણ હવે તો ઓલું થઈ ગયું ને કયું એપ છે એક
ના, ના, ના એ ના ચાલે. ફિઝિકલ ભી બહુ જરૂરી છે. ફિઝિકલ હોવું સાથે જરૂરી છે.
હા એમ તો હોય જ આપડી પાસે આપડા વોલેટ આપણા પર્સમાં. આઈડી પ્રૂફ આપણા
ઓળખપત્ર.
હા ઓળખપત્ર તો હોય જ.
હમ.
હમ. એટલે હું તો માનું કે વર્ષમાં મિનિમમ એક ટ્રીપ તો આમ ક્યાંક પોતાના આખા માઇન્ડને બોડી ને રીસેટ કરવા માટે કરાય.
અચ્છા, તમે ઈંગ્લિશ મીડિયમમાં ભણો એવું લાગે છે.
હા મે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યું હે.
બસ તો શું આપડું રાજ્ય ગુજરાત છે તો ગુજરાતીમાં વાત કરી જેટલું બને એટલું. વધારે
હા, હા, હા, ચોક્કસ.
હા.
હમ લાસ્ટ લાસ્ટ વરસ અમે માથેરાન ગયા હતા ત્યારે તમારા ગ્રુપ જોડે હતો ઘણા બધા હતા અમે લોકો અહિયાંથી.
કેમ થયું તમે તો સોલો ટ્રાવેલ કરો ને.
એક મેં સોલો એક ટ્રીપ તો હું સોલો મારી આવી હતી પણ આ લોકો બધા ગ્રુપ વાળા એ કીધું કે ચલ ને ચલ એટલે પછી અમે ગયાતા માથેરા
હો સોલોમાં કેપા ગયા હતા જમ્મુ કશ્મીર બાજું?
ના જમ્મુ કાશ્મીર તો એઈ લાસ્ટ ટુ લાસ્ટ ઈયર ગીતી હમણાં સોલોમાં હું કેરેલા ગીતી લાસ્ટ ઈયર.
અચ્છા.
ને હવે આવતા વર્ષે એવો વિચાર છે કે દાર્જિલિંગ કે એપા જઈ આવી.
અચ્છા, અચ્છા.
હા અને આ વર્ષે વિચાર છે શિયાળાની ટ્રીપમાં શિમલા મનાલી એની સાઈડ.
ઓ કવિ્ટી વેલી કે
હા
સરસ સરસ તમાર તો બઉ સરસ ફરવાના વિચારો છે હોવા જોઈએ એવા ફરવાના વિચારો બોડી રિલેક્સ માટે કે તમારે મગજ શાંત થઈ જાય. તમે બહું બધા બિઝનેસ કરો છો તેમ જો કરો છો તમારા માટે આર્થિક લોડ વધારે હોય. એ બધું
ના લોડ તો ના હોય પણ આપને એમ થાય ને કે
હમ
ક્યાંક એક ફરી આવી તો આપડે આમ એક નક્કી કરેલું હોય કે હું ના હર વર્ષે હું ફરવા જઈશ જ તોમ આપડે નીકળી આમતો આપડું નક્કી ના હોય ને ટ્રીપે પ્લાન ના થાય આમ પ્લેન થઈ જાય ખબર છે કે હવે મહિનો આવ્યો એટલે મને નીકળવું જ પડશે મારું નક્કી જ છે ગોલ જ છે મારો
ઓકે તમે રિસીકિસની ટ્ર્રીપ રાઉન્ડ કેટલો ક એસ્ટિમેટ તમારો ગયો છે તો અમે પણ જરાક વિચાર કરતા હતા જવાનો તો
મારું જે પેકેજ છે ઈ સાડા સોળ હજાર નું છે
એટલું સસ્તું
હા એટલે કે ખાલી ટ્રેક છે એમ બીજું ફરવાનું બધું એટલું નથી
ઓકે ઓકે ઓકોમોડેશન
એટલે ફ્લાઈટની ટિકિટસ ઈ એકક્સ્ટ્રામાં
ઓકે ઓકે
દિલ્હી થી રીષિકેશ આવી ગયું ને રીષિકેશ થી પાછું દિલ્લી આવી ગયું એ લોકો તો કેતા હતા કે ટ્રેન નું કરાવી દેય પણ મેં કીધું કે ના ફ્લાઈટમાં બેટર રહેશે આમ ટ્રેનમાં થાકી જવાય આમ ફ્લાઇટ હોય તો થાકાય ની
અચ્છા કેટલાક દિવસ નો ટુર હશે તમારો
અપ્રોક્સ આમ આવા જ બધું ગણી તો વન વીક
અચ્છા વન વીક તો તમે તમે બે દિવસ ટ્રાવેલિંગને કાઢી નાખો તો ચાર દિવસની ટ્રેકિંગ
હા એટલે કે કાલે હું મારી પછાડની ફ્લાઇટ દોઢ બે કલાક માં હું તો પહોચી જઈશ પછી હા પછી પરમ દિવસે સવા દિલ્હી ના એક દિવસ સ્ટે કરી દઈશ મારી એક ફ્રેન્ડ છે એના ઘરે પરમ દિવસે સવારના મારી અ દિલ્લી ટુ રીષિકેશ ડ્રાઈવ છે
અચ્છા
હા
સારું કેવાય સરસ
સારું લો હવે હું પેકિંગ કરી લઉ
એ હા હે
એ હા